નમસ્કાર
નમસ્કાર નમસ્કાર.
હમ્મ બસ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજા માં છું.
હમ્મ સારું છે હમ્મ ઓર શું કરો છો એમ
કાઈ નથી દેખો મેં તો રોઠું જ જમવાનું લીધો
હું.
હવે આરામ કરવાની સોચ રહા આરામ કર લુંગા સુબે બીસ્તર લગાદું ને
હું. અચ્છા આરામ કરવાની સોચ્યા તો તમારે ભણાઈ રુ કામ કોની કરનું.
નથી ભણાય તોવેગી છે.
તમે બોલ્યા ત્યાં એક્ઝામ તમારે એક્ઝામ છે તો એક્ઝામ થઇ ગ્યાતા.
હા, એક્ઝામ થઇ ગયા આપને દેખ દોને આરામ કરેલું છે આરામ સોજાવુ
હા કરલો પ્રેરણા હે એક્ઝામની તૈયારી કરીને થાકી ગયા હતા.
હમ્મ એગે તો
હું તો પરિણામ થોડી ને આવી ગયો કે આવી ગયો
ઈ નથી આયો. એતો જલ્દી એતો જલ્દી કશા પરિણામ આવે
નાના આજ આવેના સેન્ટ્રલના એક્ઝામ થાવે તો આજ આવે માતો દો તન દિન પરિણામ આજ આવે છે.
નથી આયો મારે તો.
હમ્મ. ઠીક છે કોઈ નઈ આજ આવેલો. તમને કંઈ લાગે છે પરિણામ કંઈ આવેલા.
પરિણામ તો ઓછું આવેલા દિને રાતને એકદી છે તો પરિણામ ભી બડીતો આવે રા
હા ઠીક છે. હું
કંઈ નથી એવું તો બસ સારું છે.
ઓ સમરે વધી આજ પણ પુરી
હા. મારેતો થઈ ગઈ દેખલો નવે ગઈ એ ડિગ્રી નાની છે તો હવે દેખલો હોવે. ઓને છેે પણ એવી.
હમ્મ.
હમ્મ.
હમ્મ છે તો કંઈ કામ કર્યા છે કે બસ ઘરમાંએ ફ્રોટા અને સબ્જિયા બનાવો.
હાયો કામ તો હૈં, બાકો કામ કરતો યો કામતો છે.
હા.
હું. હોતો કંઈ ના કરું તો કામ કરેલો થોડો કો સિલાઈ ન કરરાતા
હું
હું ગામ ધોંડા હા ગામી ધુંંડી છે. સાચી વાત છે, નાના દસામી દર છે દેવકોટે મી જાવ એત બાકી દવો. કર્યા જો કરીએ ગઈ.
હા સારું છે, બાકી નઈ તો આમ. તો સિલાઈ ભી અચ્છી સીખ જાઓ.
હા, ના સિલાઈતો મને આવે છે, થોડી ઘણી કોની આવે જો પછી દેખાય એ દેખ લેવા નોતો સિલાઈ પૂરી કરી લેવા.
જ્યાં એવો કામ કરલો છે, આપડો
સાચી વાત છે, સિલાઈ ભીહા ઘણી મોંઘી થઈ ગઈ હતી એટલું. દોસો અઠાઈસોને દેરસો રૂપિયા લે રહ્યા છે, એ ચોલી નહીં.
હા જોય ખાલી સાધારણ સિલે છે, બસ.
હા. હા સાચી વાત છે ને થોડી ઘણી ડિઝાઇન લખવા તો દેખ લો દોસો ઢાઈસો તો નીચે કોની લેવે છે.
દોસો ઢાઈસોર મંંગા
હ ના ના ઓ તો દેખલો પછી આપણે હિસાબો સિલાવા છે બાકી થોડી ઘણી ડિઝાઈઇન રખવા દો તોીકી વાત કરી.
સાચી બાકી દેખલો લો આપ રાજપુત્રી પછા ક દેખલો. થી મેંગી સીલે છેેગ.
તો હસી માને આટને તો દેખલો લો યાદીને તો સિમ્પલ પોશાક ના તો દેલો પાંચસો રૂપિયા થઈ ગયા હતા અને ભારે પોશાકના તો સાત તો હજાર અને દેખ લોકો આએ કઈ લઈ રહ છે.
સાચી વાત છેું ઓરવે સત પછી પોશાક આવે છે. એ તો મંંગી સીલેે છે.
સાચી વાત છે. હાછો દે કપડાં કપડાં ન ફરક થઈ જાય જેો કપડો જદા હેવી તો લોંડી સિલાઈ બી પછી સારે છે પ્યોઓ ના કપડા તો આપે દેખલો પણ આપે તો સેલાઈ નું ઘણું ધ્યાન રાખવું પડે આપેખ પૈસા ભી ઘણા લે છે.
સાચી વાત છે.
હમ.
તમે બી શીખ જાાવ બરાબર ડિઝાઇન તો કોર્સ કરલો છે એ ડિઝઇનિંગ
હા મેમે સોચ્યા હતા દેખ લો શીખ જવા. કર કે હેેખલો લો આપ દેખતી ર સ્કૂલ અભી ખલ્યા આતા જો ભ જાવે ગા દેખલો લોં કામ કા બાકી તો છુટ્યામાંનો તો દીકરી ને કોણ સંભાળ છે. દીકરી ભી નાની છે ત લ
હા. સાચી વાત છે.
હમ
ઓ ઘરમાં બધા કેમ છે?
ઓ સ મજામાં છે અ ઝીમ ઝીમ્યા છે. નહી તમ બાત કરું પછી જીવ લઉ છું.
હ ઠીક છે ઓર ત કેે દુકાન સબ વાગ્યા છે ઘર પા?
ના ના કોની આ્યા છે આાલ તો દેખલો બીધ આવેગ તો ગ્યાર બારા બજ આવેગા છે. પતોની કઈ કરે છે.
કામ કરતા વેગા છે બાકી ઓ તો કઈ કરે.
ઓ પણ ગ્યાર બાર નું કઈ ટાઈમ હોય છે કઈ ઘરે ઘરે દુકાન ને પાછ ઘરે પરિવાર ભી તો છે.
હા એ વાત છે સાચી છે.
કામ જરૂરી હોવે લકન કામ સાગે સાગે દલો પરિવાર ને ભી લઇન ચાલનો પડે છે.
સો ટકા સઈ વાત છે.
હા. અ દેખલો લો કઈ ભી ચીજ મે એક માઇને ધન દો દો બાકી એક તો હાથ માનો છૂટે હ છે.
હમ્મ.
હું કેટલી ઓલ થઇ ગઈ તમારે
હા થઇ ગઈ નની આ સાદ પંદર પોલ થઈ ગઈ.
હા.
અંદ્ર નવળ બાકી
બાકી એ ઠીક છે. થઈ જાય એ.
હા.
હ કાલ તો કાલ ના તો પરસો થઈ જાય.
હા પરસો નું તો કમ્પ્લીટ કરની છે.
હમ્મ. ના ના થઈ જાય પરસો તક તો.
હમ્મ સારું વાત છે એ તો પડ્યા વ જાવ તો.
હમ્મ ઠીક છે. તો તમારે તયાં નંબરથી સારી કોલ હોવી ગઈ છે બાકી છે.
એક કરોડ બાકી છે નહી નથી નથી હોગઈ છે.
હોવેય છે ને હા મેં એ બોલ્યું છે.
ઓ દેખ લ હ ચેક કર લઉ છે હોય કે નહી હોય.
ના મારા હિસાબથી તો હોય ગઈ છે ને પછી દેખ લજો
શાયદ મારી સામે તો એક કરડ બાકી વની છ આવેે.
મારા હિસાબ થી તો થઈ ગઈ કાયક. દેખલો ના તમને પાંચ કોલ તો વિયા નંબર શું કરી હતી ન
હા.
પવન તમારે વિરા કે નંબર શું કરી છે ને પાંચ છો?
નહી એક. એક નંબર તો સાત વાર કોલ થાય ગઈ. એલીયે.
હા અચ્છા. ઠીક છે.
હમ્મ.
ઓર બાકી થઈ ગઈ હો હતી તો કાલ કલ લીજો એવો નંબર સુઈ.
એ થઈ.
તો પૂરી થઈ ગઈ.
નથી થઈ એક ઓર બાકી છે તમારી
કોઈ બાકી છે ઠીક છે. જીમ ન જીમ લેવન બતે કરશે.
પછી તો દેખ લો તમારે બી કામ વે છે બર્તન સાફ કરના વય છે.
હા કઈ ના ના આજ થઈ જાય તો ભડિયા વાત છેને બાકી કાલે કરજા
કોઈ ના દો દિન કમ્પ્લીટ કરી લે મગ છે ભાઈ કઈ કરાવર.
હમ્મ કઈ નહી.
તો આ ભી તો દેખ પડે છે.
સાચી વાત છે.
હમ
હમ
ઓર સુનાવ.
વો તમ મોટાભાઈ ની આઈડી ખુલી તમારે ફોન માંય ને?
તી ખોલી. ખાનો ખાવા લાગી છે મેં. મેં સોચું ભાઈ કોઈ કામ કરતા વેગા તો ફર ઓર લે લિયે.
ઓ કઈ નઈ અ ખોલ દીજો પાછો દખલો પ્રોફાઈલ કમ્પ્લીટ હોવાનું ભી ટાઈમ લાગે છે.
હમ ઠીક છે.
હમ ઠીક. ઓર?
કાઈ નથી ઓર તો બસ સારું છે.
સબ મજામાં છે?
હા સબ મજામાં છે.
હમ ઠીક છે.
ચલો સમય નથી હોયો.
હા થઈ ગયો એ બસ થોડોસો ટેમ ઓર બાકી છે.
હું થયો બાતો પતશે. બે મિનિટ બાકી છે.
બે મિનિટ બાકી છે?
હમ
હમ મારી દેખું ન દીકરી પરેશાન કર રી હતી.
કાઈ બોલી છે?
ઓ કાઈ ની દેખલો બીજલી છે જરૂરી છે.
ના કી ચાલુ છે ને આ રહી છે ને બાકી જ્યાદા તો હો ની પર ડ ઘણી ડરપોક છે દીકરી.
તે ડરપોક છે?
હમ વાર્તા તો બડી બડી કર લેવે છે. પણ ડરે ભી ઘણી છે.
હમ
ઠીક છે.
ઠીક.
તમે જેવ બોજા.
હા?
તમે ભોજન જમવાનું લો.
હા હા બોજન જીમવું. સાસ સસુર જમ્યા છે મેં સોચ રહી હું મારે જીમવા દો ન. પછી જીમ લઉં.
હમ સારું જ છે.
હમ હો તમારે સબને જીમલીઓ છે?
હા ભોજન સબ લિયો જીમવાનો લીધો.
હ તમારે માતાજી મંદિર ચલા ગયા છે કે આજકો ની ગયા?
ક્યા મંદિર ગયા એ તો.
ગયા? તો રોજ આવે છે કે કદકદ જાવે છે?
રોજ આવે છે રોજ.
રોજ આવે છે?
હમ શ શામ રા શામ શામ રોજ આવે છે.
ઠીક છે વા
ઠીક છે